કેમ છે તું?
બસ મજામાં તું કેમ છે?
બધું સરસ છે આજે તો ખાસ મળવા માટે સમય કાઢ્યો ચાલ કાક ખાઈએ.
હમ.
હ ફોન કરતી.
હા મને પણ બહુ ભૂખ લાગી છે શું ખાશું પીઝા, બર્ગર કે સેન્ડવીચ?
ભવ્યા હા મને મને તો પીઝા બહ બહુ સરસ છે આજે તો ખાસ મળવા માટે જ સમય કાઢ્યો ચાલ કઈક કઈક ખાઈએ.
હ હા મને પણ બહ ભૂખ લાગી છે શું ખાઈશું પીઝા, બર્ગર કે સેન્ડવીચ?
મને તો પીઝા બહુ ગમે છે પણ તું શું ખાવા માંગે છે?
મને બર્ગર ગમે છે પણ ચાલ બને લઈએ એક પીઝા એક બે બર્ગર.
સરસ સાથે ફ્રેન્ચ ફાઇઝ પણ લઈ લઈને.
હા અને કોક પણ.
તું ફાસ્ટ ફૂડ બહુ ખાય છે.
સાચું કહું તો હા ખાસ કરીને વીકેન્ડ પર તો જરૂર ખઉં છું તું?
હું પેલા બહ ખા ખાધું ખાધું કરતી પણ હવે થોડું ઓછું કર્યું છે.
કેમ? કે ડાઇટિંગ કરે છે?
હા થોડીક હેલ્થ માટે ધ્યાન રાખવું પડે ને વધારે ફાસ્ટ ફૂડ ખાવું સારી વાત નથી.
હા એ સાચું છે પણ ક્યારેક તો ચાલે ને?
તને ક્યુ ફાસ્ટ ફૂડ સૌથી વધુ ગમે છે?
મને ચીઝ બર્ગર બહુ ગમે છે ખાસ કરીને જ્યાં રે તેમાં વધુ ચીઝ હોય.
હા હા તું તો ચીજ લવર છે.
હા બિલકુલ અને તને?
મને પનીર પીઝા બહુ ગમે છે ખાસ કરીને એક્સ્ટ્રા ટોપિંગ સાથે.
તું ઘરે ફાસ્ટ ફૂડ બનાવે છે?
હા ક્યારેક બનાવું છું ઘરનું બનાવેલું થોડું હેલ્ધી પણ હોય છે.
વાહ તું તો સેફ બની ગઈ.
નહીં યાર બસ યુટ્યુબ પરથી રેસીપી જોઈને બનાવું છું.
ફાસ્ટ ફૂડનો સૌથી મોટો ફાયદો શું લાગે છે?
ટાઈમ બચાવે છે ઝડપથી મળી જાય છે.
હા અને ટેસ્ટ પણ મજા આવે છે.
પણ નુકસાન પણ થાય છે.
હા વજન વધે છે અને હેલ્થ પર અસર પડે છે.
તું ક્યાં તું ક્યારે વિચાર્યું છે કે ફાસ્ટ ફૂડ ઓછું ખાવું જોઈએ.
હા ઘણી વાર વિચાર્યું છે પણ પછી ફરી ખાઈ જ લઈએ.
આ તો આ તો બધાનો પ્રોબ્લેમ છે ઓર્ડર આવે છે.
વાહ કેટલું સ્વાદિષ્ટ લાગે છે.
ચાલ ખાવા જ શરુ કરીએ.
હા બર્ગર તો ખુબ જ મજાનો છે.
અને આ પીઝા પણ લાજવાબ છે.
તને શું લાગે છે લોકો કેમ ફાસ્ટ ફૂડ વધારે પસંદ કરે છે.
કારણ કે તે સરળ, સસ્તું અને ટેસ્ટી હોય છે.
હ અને આજકાલ દરેક જગ્યા એ ઉપલબ્ધ પણ હોય છે ને.
તું જો હેલ્થ પર ધ્યાન આપવું હોય તો શું કરશે?
હું કદાચ ફાસ્ટ ફૂડ ઓછું કરીશ અને ઘરનું ખાવાનું વધારે ખાઈશ.
અને એક્સરસાઇઝ પણન કરવી પડશે.
હા એ તો બહુ જ જરૂરી છે એક્સરસાઇઝ તો કરવી જરૂરી જ છે.
મ આપી એક્સરસાઇઝ કરી ડાયટ કરી મને તો બી વજનને, વજન એટલું જ છે.
એ બી તારી સાચી વાત છે બિલકુલ, વજન તો ઉતરતું જ નથી પણ હવે આપડે. એક્સરસાઇઝ કરવી પડશે જ્યાંથી વજન આપડું ઉતરે.
આરે એક્સરસાાઈઝ કરી યોગા કરી મેડિટેશન કરી, ઈ બધું કરવાશે આપણું એને હેલ્થને સારું રે છે. આપણે ગેસ એસિડિટી સ બ બધું આપને રાહત મળે છે.
હા એ તારી વાત એકદમ સાચી છે, પણ હવે શું કરીએ.
એટલે હું કેટલી કોશિશ કર હું કેટલી કોશિશ કરું છું મારું વેઇટ એને લોસ કરવાની, મારે વેઇટ ગેઇન થતું આવેલું લોસ થતું નથી.
હા એ બી છે, પણ એક વાર એક વાર વજન વધી જાય તો ઓછું લેવાનું નામ નથી લેતું.
સાચું કીધું સાચું.
હમ્મ. મારા મમ્મી ને પપ્પા તો મને બહુ જ વેઢે, કે ફાસ્ટ ફૂડ બંધ કરી દે, બંધ કરી દે, પણ મારથી ફાસ્ટ ફૂડ બંધ જ નથી થતું.
અરે આદત થઈ ગઈ છે ને.
હા એ બી છે. આપડું મત જોઈએ તો આપડે ફાસ્ટ ફૂડ એવું છે કે જયારે ભૂખ લાગે ત્યારે ફટાફટ મંગાવો અને આઈ જાય છે.
હવે આ સ્વિગી જોમેટો થઈ ગયો છે તે ફાઈવ મિનિટ્સમાં તરત આવી જાય છે.
હમ્મ. હવે આજકાલ તો લોકો એમાંથી જ બધું ઓર્ડર કરે છે.
અરે પીઝા બી શું સરસ મળે છે એના.
હમ્મ એજ તો.
મને તો બહુ ગમે છે પીઝા અને બર્ગર.
તને શું મને પણ બહુ જ ગમે. શું કરીએ પણ.
મારા મમ્મી મારા મમ્મી પપ્પા ભી વડે છે કે પીઝા બર્ગર જંક ફૂડ ના ખાવ.
હા. મારા મમ્મી તો કેહેતા તા કે એમને ક્યાંક જોયું, વાંચ્યું તું કે ક્યાંક જોયું તું, કે કે એક છોકરો કે આ જંક ફૂડ બઉ જ ખાતો તો કે એટલો બીમાર પડી ગયો ને કે હવે એનાથી કઈ જ બહાર નથી ખવાતું કે.
હા જંક ફૂડ સારું નથી ને.
હા.
ઈ આપણા બોડી ને ભી નુકસાન કરે છે, ને આપણી હેલ્થ બી ખરાબ થાય છે.
હા એ તો તારી વાત એકદમ સાચી છે, પણ શું કરીએ હવે?
તો બી આપે સમજણ નથી લેતા કે આપે જંક ફૂડ કે એ બધું ઓછું ખાય, ઘરનું હેલ્ધી ફૂડ ખાય.
હા એ તો વાત તારી સાચી છે. આપણે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ. હવેથી આપણેે એક કામ કરીએ હવેથી આપણે એક પ્રણ લઈએ, કે આપણેે જંક ફૂડ ખાવાનું બંધ કરી દઈશું.
કોશિશ કર શું.
કોશિશ કરવામાં કઈ નથી. કોશિશ કરવા વાળાની ક્યારેય હાર નથી થતી.
હા ઈ તો તારી વાત સાચી છે.
કોશિશ કરીશું આપણે, આપણે આપણું પૂરું ટ્રાય કરીશું, અને આપણે આપણા મનથી વિચારીશું કે આપણે હવે કાલથી જંક ફૂડ ખાવાનું, બંધ કરી દઈશું તો બસ તો આપણું જાતે બંધ થઈ જશે.
અ જંક ફૂડ ખાવાનું બંધ કરશું. પછી આપે એને, હેલ્ધી હેલ્ધી ખાશું ઘરનું, ને એક્સરસાઇઝ યોગા મેડિટેશન એ બધું કરશું તો આપણું આપે હેલ્ધી રશું.
હ એજ ને, આપણા માટે સારું છે પણ આપણેે જ નથી સમજતા, એ આપણી ભૂલ કેહેવાય, આપણે આપણી મત આપણા હાથે જ કરીએ છે.
હા તો સાચી વાત છે. આપણે હેલ્થ આપણે જ આપણા હાથે જ ખરાબ કરી છે.
એજ તો, હવેથી આપણે પણણ લઈએ કે આપણે ક્યારે બારનું ફાસ્ટ ફૂડ નહી ખાઈએ.
હા સાચું. છે. તારી વાત ભી સાચી છે.
હમ, ફાસ્ટ ફૂડ સાચા આપને ખબર પડે છે કે ખરાબ વસ્તુ છે તો પણ આપણે ખાઈએ છે, આપડે એને મૂકતા નથી.
ખબર બધી છે મારે ને આપનેને બર્ગર જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે.
એજ તો એજ તો મોટી આપડી વીકનેસ છે કે આપણે, જોઈને આપણે જે બી કર્યું હોય કે ના આપણે નહી ખાઈએ પણ ખવાઈ જાય છે, મે જે અવ નક્કી કર્યું હતું મમ્મી મને બહું જ વઢ્યા હતા ને એના લીધે કે આજથી હવે હું ફાસ્ટ ફૂડ નહી ખાવું બટ રેવાયું જ નહી જયારે મારા સામે બર્ગર આવ્યો ત્યારે મારથી ખવાઈ ગયો.
અરે હું ભી સોચતી હતીથી કે ડાયટ ચાલુ કરીશ, ડાયટ ચાલુ કરીશ. એક દિવસ થાય તો કીધું કાલથી ચાલુ કરીશ ફરી એક દિવસ થાય તો ફરી કાલથી ચાલુ કરીશ તો એ દીઝ નથી આવતો ડાયટ ચાલુ કરવાનો.
એજ તો મેન આપડી પ્રોબ્લમ છે શું કરીએ હવે કો?
સાચું છે આનું શું એ ઇલાજ છે કે આપે એને ફાસ્ટ ફૂડ મૂકી દઈ ઘરનું હેલ્ધી ફૂડ ખાય આપણે કોશિશ કરવી બહુ જરૂરી છે. આપે હેલ્ધી ફૂડ ખાશું તો તંદુરુસ્ત રહેશો.
ના એ તો સાચી જ વાત છે આપણેે કોશિશ કરીશું તો બસ આપણી કોશિશ રંગ લાવશે.
સાચું છે કોશિશ માં જે હાચે જે નિશ્ચય કરી લીધું ને એ અટલ છે.
ના એ એકદમ વાત તારી સાચી છે આપણે હવેથી રોજ દરરોજ એક્સરસાઇઝ કરીશું અને ફાસ્ટ ફૂડ નહી ખાઈએ એ આપણે આજથી પ્રણ લઈએ.
હા, તે એને યુટ્યુબમાં જોયું છે ઝુંમબા ક્લાસીસ આવે છે. કાલથી આપણે ઝુંમબા ક્લાસીસ જોઈન કરશુ.
હા, હા. સારું સારું એ જે ઓનલાઈન કરાવે છે એ ને?
હોવે હોવે ઓનલાઈન કરાવે છે. મસ્ત છે હાફ એન અવરનું છે. આપે એને જરૂર ટ્રાય કરશું.
સારું-સારું, તો હું પણ જોઈન થઇશ અને તું પણ જોઈન થજે, આપણા હેલ્થ માટે જ છે ને.
હા, હા.
સારું, તો આપણે કાલથી હવે એમાં ઝુમ્બા ક્લાસીસમાં જોઈન થશું આપડી હેલ્થ માટે. હું આ કરીશ તો મારા મમ્મી બઉ ખુશ થશે કે મારી છોકરી એ ફાસ્ટ ફૂડ મૂકી દીધું.
સાચું છે. મારું બી એને ટુ કિલો જ વજન બી ઓછું થઇ જશે ને, તો મ અહ મને બી ખુશી થઈ જશે કે ઝુમ્બા ક્લાસીસ મારું વજન ઓછું થઇ જાય.
હા એ તો સાચું છે. ચાલ તો હવે કાલે આપડે મળીએ ઝુમ્બા ક્લાસીસમાં.
ચોક્કસ-ચોક્કસ.
હા-હા સારું ચલ બાય.
બાય.